હલો નમસ્તે
નમસ્તે મિત્ર આજે આપણે ભારતીય તહેવારો વિશે વાત કરીશ
હા મિત્ર આ આ વિષય ખુબ જ સરસ છે આપણા ભારત ના અનેક તહેવારો છે અને બધા અલગ અલગ લોકો અલગ અલગ રીતે ઉજવે છે
હા મિત્રો તમે સાચું કહી રહ્યા છો બધા માણસો અલગ અલગ રીતે તહેવારો ઉજવેશે ભારતમાં આ બધું ખુબ જ નોર્મલ છે ભારતમાં ઘણા બધા તહેવારો આવે છે જેમાં દિવાળી એમ પૂછે છે દિવાળી માં બધા લોકો ખુબ જ સારી રીતે આ તહેવાર ઉજવે છે દિવાળી એ શાંતિ અને અને અંધાર પણ સારાનુંું જીતશે જેનાથી ઘણી બધ જગ્યા એ તે ઉજવવામાં આવે છે ભારત દતમાં આ તહેવાર ખુબ જ મહત્વનો માનવામાં આવે છે કારણ કે ચૌદ વર્ષ નો વનવાસ કોણા ભને શ્રી રામ ભગવાન ક્યારે ઘરે આવ્યા હતા તેના પણ આ તહેવાર ઉજવવામાં આવે છે
હા મિત્ર તમારી વાત ખુબ જ સારી છે દિવાળી દિવાળી ના દિવસે બધા જ ઘરોમાં દિવા પ્રગટાવવામાં આવે છે રંગોળી બનાવવામાં આવે છે મીઠાઈ વહેંચવામાં આવે છે ભગવાન શ્રી રામના અયોધ્યા આવવાના ખુશી માં આ તહેવાર ઉજવવામાં આવે છે દિવાળી આપણને અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યની જીત ન સંદેશ આપે છે દિવાળી ના તહેવાર પર બધા લોકો ખુબ જ ખુશ હોય છે નાના બાળકો ફટાકડા ફડે છે બધા અમુક નાના ફટાકડા લાવે અમુક મોટા ફટાકડા લાવે અને સાંજે સાંજના સમયે બધા સાથે મળીને આ તહેવાર ની ઉજવણી કરે છે અને ખુબ જ ધામધૂમથી આ તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવાર માટે નાના બાળકો ખુબ જ ઉત્સાહિત હોય છે કારણ કે તેઓને ફટાકડા ફડવાનું ખુબ જ ગમતું હોય છે અને દિવાળી ના દિવસે બધા જ લોકો સવારે વહેલા જ ઉઠીને ના ધોઈને તૈયાર થઈને પછી નવા કપડાં પહેરીને તૈયાર થાય છે અને મીઠાઈઓ લાવે છે અને એકબીજાને ખવડાવે છે આ તહેવાર ખુબ જ સારી રીતે ઉજવવામાં આવે છે
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો દિવાળી એ અંધકાર પર શાંતિ ન પ્રત એક એવો તહેવાર છે આપને જાણીએ છીએ દિવાળી ના દિવસે બધા લોકો સવારમાં જ ઉઠીને ના ધોઈને તૈયાર થઈને દ ડા પ્રગટાવે છે અને ભગવાન ની પૂજા કરે છે અને સુખ શાંતિ ને સમૃદ્ધિ ઘરમાં આવે એની પ્રાર્થના કરે છે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં એવા ઘણા બધા તહેવારો છે જે સુખ શાંતિ માટે કરવામાં આવે છે ને જેનાથી લોકો ખુબ જ ખુશ થઈ જાય છે બધા ઘરે બધાના ઘરે દીવડા પ્રગટાવવામાં આવે છે અને દિવાળી નો ઉત્સવ સારી રીતે ઉજવવામાં આવે છે ને બધા બાળકો પણ આધળ દિવસે ખુબ જ ખુશ હોય છે આપણે એ વાત ખબર જ છે કે દિવાળી ના દિવસે બધા લોકો કેવા ખુશ થઈને નવા નવા કપડાં પહેરીને બધા રમતા હોય છે અને ખુશી મનાવતા હોય છે
હા મિત્ર તમારી વાત સાચી છે આપણો દેશ એ દરેક તહેવારોની ઉજવણી કરે છે ભારત દેશ દેશમાં વિવિધ ધર્મો ભાષાઓ સંસ્કૃતિઓ અને પરંપરાઓ ના લોકો રહે છે છતાં પણ દરેક તહેવાર આપણને એકતા પ્રેમ ભાઈચારો અને માનવતા નો સંદેશ આપે છે આજ ભારતની મોઠી ઓળખ છે તહેવારો આપણા જીવનમાં આનંદ ઉત્સાહ અને નવી બજા લઈ ને આવે છે રોજિંદા જીવનની દોડધામ અને તણાવ વચ્ચે તહેવારો આપણને પરિવાર સાથે સમય પસાર કરવાની અને ખુશીઓ વહેચવાની તક આપ ભારતમાં વર્ષભર કોઈને કોઈ તહેવાર આવતો જ રહે છે જેમ કે ઉત્તરાયણ ઉત્તરાયણ ગુજરાત ન ખુબ જ લોકપ્રિય તહેવાર છે આ દિવસે લોકો પતંગ ચગાવે છે ત ગોળ ગોળની ચીકી બનાવે છે અને ઊંધિયું જેવી વાનગીઓ આનંદ બનાવીને આનંદ માને છે ઉત્તરાયણ આપણને ઉંચા લક્ષ્ય રાખવાની અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે
હા મિત્રો તને સાચું કહી રહ્યા છો આપણા દેશમાં એવા કેટલાક તહેવારો આવે છે જે ખુબ જ ગમે છ આપ એ તહેવારોના કારણે ઘણા ઘણી બધી જગ્યાએ ઘણી બધી કહાનીઓ પણ કહેવામાં આવે છે જેમ કે રક્ષાબંધન રક્ષાબંધન એ ભાઈ બહેન ના પ્રેમને દર્શાવતો તહેવાર છે રક્ષાબંધનમાં ભાઈ એ બહેન માટે ગિફ્ટ લાવે છે અને બહેન એ ભાઈ ને રાખડી બાંધે છે એ ભાઈ અને બહેનનો પ્રેમનો તહેવાર છે જારે સવારમાં બહેન નવા કપડા પહેરીને ભાઈ ને રાખડી બાંધે છે અને તે ખૂબ જ સરસ રીતે દર્શાવ તહેવાર છે એમ જ ભારતમાં ઘણા બધા બા તહેવારો છે જેમ કે હોળી હોળીમાં હોળી સળગાવવામાં આવે છે એ ભક્ત શ્રી કૃષ્ણ ભગવાન ના ભક્ત પ્રહલાદ પર કહેવામાં આવી છે
હ
જ્યારે એક રાક્ષસી પ્રહલાદ ને સળગાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે હોલી હોલી માં પેલી રાક્ષસી સળગી જાય છે પણ પહેલા જ સળગતા નથી જેના પરથી આ તહેવાર ઉજવવામાં આવે છે એ ખુબ જ સરસ રીતે દર્શાવવામાં આવે છે કે આપણે કેટલા પણ ખરાબ કાર્ય કરેલા હોય તો તેની સજા મળતી જ હોય છે પણ એક નિર્દોષને હંમેશા ભગવાન એમની રક્ષા કરતા હોય છે
હા મિત્ર આ તમારી વાત સાચી છે હોળી એપ્ર પ્રહલાદ ની યાદમાં ઉજવવામાં આવે છે પ્રહલાદ ના પિતા રાક્ષસ પૂર્ણા હોય છે અને પ્રહલાદ એ ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ કરતો હોય છે. જે તેમના પિતાને જરા પણ ગમતું નથી. ત્યારે પ્રહલાદ ને બતિ છોડી કરવા માટે તેમના પિતા ઘણા બધા પ્રયત્નો કરે છે. પરંતુ પ્રહલાદ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ છોડતો નથી ત્યારે ત્યારે પ્રહલાદના પિતા પોતાની બહેન હોલિકાને કહે છે. કે કે તું પ્રહલાદ ને લઈને અગ્નિ માં બેસ બેસી જાદથી કરીને પ્રહલાદ ભસ્મ થઈ જશે પરંતુ એવું થતું નથી ભગવાન પ્રહલાદ, ની રક્ષા કરે છે અને પ્રહલાદના પિતાની બહેન હોલિકા તે અગ્નિમાં ભસ્મ થઈ જાય છે. જેથી કહેવામાં આવે છે. કે જો આપણા મનમાં સાચી ભક્ત હોય તો આપણું ક્યારેય ખરાબ થઈ, શકે નહી.
હા મિત્ર તમે સાચું કહી રહ્યા છો, તેમજ હોળી ઘણા બધા માણસો સાંજે હોળી હળગાવવામાં આવે છે. જેમ કે હવારે ઉઠીને બધા ઘરમાં સાફ સફાઈ કરીને બધા માણસો ખુબ જ ખુશ હોય છે નીવડા પ્રતાવે છે. ને, હાજે હોળી તૈયાર કરવામાં આવે છે. જ્યાં બધા માણસો સારા સ્વચ્છ અને, નવા કપડાં પહેરીને હોળી સળગાવવા માટે જાય છે. ત્યાં અલગ અલગ વિધિઓ કરવામાં આવે છે હોળી સળગાવવામાં આવે છે. મને ખુબ જ ખુશી થાય છે. હોળીને એવી નવી નવી વાનગીઓ વસ્તુઓ બાંધવામાં આવે છે. ને પછી એ સળગાવવામાં આવે છે. એમ હોળી એ સાચા અને સત્યની જીત પણનોો એક સંદેશ છે. કે કોઈ પણ કોઈ પણ પરિસ્થિતિમાં સાચું એ હંમેશા સાચું જ હોય છે. અન્યાય હંમેશા હારતો હોય છે. અને અન પર સત્યની જીભ થતી હોય છે. એમ જ જાણીએે છીએ કે, ભારતમાં ગણેશ ચતુર્થી પણ ઉજવવામાં આવે છે. જેમાં ગણપતિ પપ્પા ની પૂજા કરવામાં આવે છે તમારું શું કેવું છે.
હા મિત્ર ભારતમાં અનેક અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. એમાં ગણેશ ચતુર્થી નવરાત્રી જન્માષ્ટમી ની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી માં ગણપતિ બાપાની મૂર્તિ થી બેસાડવામાં આવે છે. અને પાંચ છ દિવસો માટે તેની ધામધૂમથી પૂજા કરવામાં આવે છે. તેમજ જન્માષ્ટમી ના દિવસે લોકો મટકી બાંધે છે. અને પછી ફોડે છે ખુબ જ કરે છે અને પછી નાચતા ગાતા મટકીઓ ફોડે છે, અને નવરાત્રીમાં લોકો ગરબા ઉપર નાચે છે અને નવરાત્રી એ નવ દિવસ સુધીનો તહેવાર છે જેમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. આમ આપણા દેશમાં અલગ, અલગ તહેવારો ઉજવવામાં આવે છે. ભારતમાં માત્ર હિન્દુ ધર્મ ના, જ નહીં પરંતુ અન્ય ધર્મો ના તહેવારો પણ ખુબ જ ઉત્સાહ ઉજવવામાં આવતા હોય છે જેમ કે ઈદ, ક્રિસમસ ગુરુનાનક જયંતી વગેરે જેવા તહેવારો પણ લોકો ખૂબ જ ખુશી થી ઉજવે છે, આજના સમયમાં આપણો આપણે તહેવારો પર પર્યાવરણ નું પણ ધ્યાન રાખવું જોઈએ. દિવાળીમાં ઓછા ફટાકડા ફોડવા હોળીમાં કુદરતી રંગો નો ઉપયોગ કરવો ગણેશજીની પર્યાવરણ ત્રિમૂર્તિ સ્થાપિત કરવી અને પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવો જોઈએ સાચી ઉજવણી એજ છે જેમાં પ્રાકૃતિક અને સમાજ બંને નુ કલ્યાણ થાય છે તો મિત્રો હવે આપણે આ ટોપિકને અહી પૂર્ણ કરીએ
હા મિત્ર ચાલો નમસ્તે
હા નમસ્તે